હલો હા બેન કેમ છો તમે?
હા બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન તમને મારી અવાજ આવે છે.
હા આવે છે.
આજે હું તમારી જોડે છે ને કઈ. વાત કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે ખરો.
હા બેન ટાઈમ છે કરો.
હા તો આજે છે ને હું તમારી વિશે અ સાથે છે ને પર્યાવરણ વિશે વાત કરા. પર્યાવરણ વિશે જો મેં કવું ને તો સજીવોના જીવ અને વિકાસને અસર કરતા બ્રહ્મ ભૌતિક રાસાયણ અને જૈવિક પરિબળો નો સમગ્ર વિશ તાર જેમાં જમીન પાણી હવા ઉર્જા અને ખાદ્ય પુરવઠો ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને પણ સમા અ સમાવેશ થાય છે આ બધી વસ્તુમાં તેનું સ્વરૂપ છે ને અત અંત્યંત છે ને જટ કે અને અ પરિવર્તનશીલ છે. અ તેમાં અન્ય અસર કરે તેવા ઘણા પરિવર્તકો સમાયેલા છે. આ પર્યાવરણ છે ને અમુક ચોક્કસ પ્રકૃતિના નિયમો અધીન રહીને વર્તે છે અને તેની કાર્ય પ્ર્રણાલી સંચાલિત હોય છે. જેમ કે જલીય ચક્ર કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર ફોશફરસ ચક્ર અને સલ્ફર ચક્ર એ બધું પર્યાવરણ સાથે જોડાયેલું છે જીવન ટકાવવા માટે જરૂરી એવા ખોરાક પાણી હવા સૂર્યપ્રકાશ વગેરે સજીવો પર્યાવરણમાંથી મેળવ અ મેળવતા હોવાથી માનસિક તમામ સજીવ સૃષ્ટિ નો આધાર પર્યાવરણ અને તેના સંતુલન ઉપર રહેલો હોય છે પર્યાવરણીય આપણા માટે છે ને ખુબ જ જરૂરી છે. આ પર્યાવરણમાં આપણેે બધા લોકો છે ને અ ઝાડવા લગાવે છે અને તે ઝડવા છે ને આપણા માટે ખૂબ જ ઉપયોગી ના હોય છે અને તેના થી છે ને આપણાને ખુબ જ સારું. ઠંડુ અને શાંતિમય વાતાવરણ મળે છે જેમ કે આપણે ગામડામડા માં જો બધા લોકો ઝાડવા લગાવે છે પોતાના આંગણે કારણ કે ત્યાં લાઈટ ની વ્યવસ્થા તો હોતી નથી. એટલે તે લોકો છે ને ઝાડવા બહુ બધા લગાવેલા હોય ને સાંજે બપોરના ટાઈમ પર એ લોકો ઝાડવાના નીચે જ બેસે છે તે તે ખુબ જ સારું લાગે છે. અને આગળ હું જો વાત કરું ને પર્યાવરણ અરે આપણા જીવન માટે કે આપણે જીવનમાં છે ને અ ઝાડ પોધા બધી વસ્તુ એટલે ખુબ જ અગત્યની પજે તમે કઈ કેવા માંગો છો.
હા બેન તમે જે પર્યાવરણ વિશે કીધું ને તે તદ્દન સાચું છે. પર્યાવરણ એટલે આપડી આસપાસના સજીવ, નિર્જીવ વૃક્ષો, ઝાળવાઓ જે છે ને એ બધું મળીને આપે આપણું પર્યાવરણ છે પર્યાવરણ છે ને પર્યાવરણ એટલે આપણું જીવન છે. હવા, પાણી, જમીન અને વૃક્ષો પર્યાવરણના જ આપણા અંગો છે. માનવ ની બેદરકારી ને પર્યાવરણ પ્રદુષિત કરે છે માનવ જો આજકાલ પર્યાવરણ ને જો પ્રદુષિત કરતું છે ને જેમ કે તે ઝાડવાઓ કાપે છે. ઝાડવાઓ આપણા જીવન માટે આપણા માટે આપણા સ્વાસ્થ્ય માટે બધાની માટે ખુબ જ જરૂરી છે ને માનવો આજકાલ છે ને તે પર્યાવરણ ને પ્રદુષિત કરવા માંગે છે એટલે એનું આખું ચક્ર ફેરવા એટલે ખરાબ કરવા માંગતા છે, ઝાડવાઓ કાપી રહ્યા છે. ને પછી હવામાં પેલું હવામાં કઈ કેમિકલ વગેરે તે ઉડવી દે છે, પ્લાસ્ટિકનું વધારે પડતું ઉપયોગ કરતા છે, પ્લાસ્ટિકનું આપડણે ઓછું ઉપયોગ કરીને ને એને દૂર કરીએ ને તો આપણું પર્યાવરણ એકદમ સ્વસ્થ રહે છે‌. ને વૃક્ષોનું છે ને કપાણ ભી આપણને સરકાર ને કહીને ને આપણા આસપાસમાં રહીને આપણને બી વૃક્ષોનું છે ને રોપણ કરવું જોઈએ એને કાપવા ના જોઈએ. ઝાડવાઓને મોટા થવામાં ઘણો સમય લાગે છે જે આપણા માટે ખુબ જ જરૂરી છે. કેમ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. આપણું જો કાર્બન ડાયોક્સાઇડ ને આપડું જો નીકળે ને તે ઝાળવાઓ લે છે‌. આપણું ઝેરી વાયુ ને એ આપણને સ્વસ્થ ઓક્સિજન આપે છે તે માનવ માટે ખુબ જ જરૂરી છે. ઓક્સિજન વગર માનવ જીવી ન શકે. તે ઝાડવાઓથી આપણને આપણી પ્રકૃતિ આપણા પર્યાવરણ સંસ્કૃતિ મળે છે આપણને એટલે વૃક્ષોનું આપણને વધારે પ્રમાણે આપણા છોકરાઓને આપણા આસપાસને ને સ્કૂલોમાં પણ આજકાલ બહ બધું પર્યાવરણના વિષ શીખવામાં આવતું છે. કે સ્કૂલોમાં પણ વૃક્ષો રોપણ કરાવતા છે. ભણાવતા છે જ સ્કૂલોમાં પણ છોકરાઓને છે ને વૃક્ષો રોપણ ભી કરાવતા છે. વુક્ષોરોપણને લીધે છે ને વિશ્વમાં છે ને પર્યાવરણ ને એટલું માન્યતા આપવામાં આવી છે ને કેમ કે લોકો જો ખરાબ કરતા છે ને તો નાનપડથી છોકરાઓને સમજાવવામાં જો આવે ને પર્યાવરણ વિશે તો એને એના લીધે છે ને વિ વિશ્વ પર્યાવરણ દિવસ પણ ઉજવવામાં આવે છે જે આપણા ભારતમાં પાંચમી જૂન ના દિવસે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ દિવસે દરેક સ્કૂલોમાં ભણતરની જગ્યાએ. છોકરાઓને ઉત્સાહિત કરે છે, પર્યાવરણના વિશે એ લોકોને સમજાવે છે. કેવી રીતે આપણું પર્યાવરણ આપણને સુરક્ષિત રાખવું જોઈએ કેવી રીતે આપણને ગંદગી ન નિકાલ કરવો જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ ને કચરાઓનો નિકાલ કેવી રીતના કરવો જોઈએ એને ઝાડવાઓને કેવી રીતના રોપવા જોઈએ એ નાનપણથી છોકરાઓને સ્કૂલોમાં આ સમજાવવામાં આવે છે. આ દિવસ ની શરૂઆત છે ને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અ નાઈનટી સેવન્ટી ટુમાં સ્ટોક હોમમાં યોજાયેલી હતી. પરયા પર્યાવરણ સંમેલન યોજાયો હતો. પર્યાવરણ એટલે આપણને આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ જેમાં હવા પાણી જમીન વૃક્ષો પશુ પંખીઓ અને અન્ય જીવસૃષ્ટિ નો સમાવેશ પણ થાય છે. આ બધું મળીને આપણા જીવનને આધાર આપે છે આ બધા થી મોટું વસ્તુ જે આપણને જીવનના ઘર્તન માટે ખુબ જ જરૂરી છે. છે આજના સમયમાં પર્યાવરણનું સંરક્ષણ શિક્ષણ એ માનવ જાતિ માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. ઉદ્યોગીકરણ શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિના કારણે હવા પાણી અને જમીનનું પ્રદુષણ વધ્યું છે. વૃક્ષોની અંધાધૂંધી કાપણી જેમ તમે કીધું ને મેં કે વૃક્ષો વધારે કાપી રહ્યા છે તે પ્રમાણે પ્લાસ્ટિક નો અતિરેક ઉપયોગ ન કરવો જોઈએ વાહનોમાંથી નીકળતો ધુમાડો અને કચરાના ખોટા નિર્ધારીત નિરાકરણથી પર્યાવરણ ને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. આ પરિસ્થિતિને માનવજતિનું અસ્તિત્વ જોખમમાં મુક્યું છે કેમ કે આ બધી કરવાથી છે ને અ આજકાલ ગાળાઓ એટલા ગાળાઓ એટલો ધુમાડો કાઢે એવી રીતના કેમિકલ પેલું ઉપયોગ કરે ને પછી આ કંપનીઓ છે ને જે જીઆઈટીસીમાં કંપની વગેરે આપડા સાઈટમાં જે ગામડાઓમાં કંપનીઓ વગેરે છે. એ લોકો નુ જો નિકાલ છે ને સારી રીત નથી કરતા એ લોકો જો પોતાનું રાસાયણને ગંદગી નુ પે નિકાલ કરતા છે ને તે એનું રાસાયણ બધું છે ને પાણી માં ફેલાવી દે આપણા આસપાસ નદી હોય નાલા હોય એમાં એનું રાસાયણ નાખી દે તો એના લીધે છે ને આપણું પાણી પણ પ્રદુષિત થાય છે. ને એના લીધે પર્યાવરણને ઘણું નુકસાન થતું છે. વિશ્વ અ વિશ્વ પર્યાવરણ દિવસે આપણને આપણા કર્તવ્યોની યાદ અપાવી છે. આજે પાંચ જૂન ના દિવસે સમગ્ર વિશ્વમાં જે પર્યાવરણ ઉજવવામાં આવે છે ને એ એક દિવસ આપણા આપણે કર્તવ્યોની છે ને આપણા છોકરાઓને ને આપડે પણ આપણા ગામડાઓમાં આપણા શહેરીઓમાં આપડી અ આસપાસના મોલ્લાઓમાં આપણને વિશ્વ દિવસ દિવસ તરીકે આપણને ઝાળવાઓ લગાવવા જોઈએ એમાં આપણેે આપણને આસપાસના લોકોને ભેગા કરવો જોઈએ ને ખાસ કરીને આપણા નાના છોકરાઓને એ લોકોને ભેગા કરવા જોઈએ કેમ કે એ લોકો છે ને જીવન નુ પેલો એ લોકો છે ને હમણાં ઘડતર નો પાયો છે એ લોકોને આપણે જેમ શીખવીએ ને તે રીતે એ લોકો એનું જીવન ગુજારીએ એના માટે આપણને નાનપણથી જ એ લોકોને આપણને અ ઝાડવા લગાવવાનું પર્યાવરણ ને પ્રદુષિત ના કરવાનું એવું જો આપણે એને એને અ પેલું ઘરતર આપીએ ને ને એવા સંસ્કાર આપીએ ને તો આપણા છોકરાઓ છે નાનપણથી જ એમાં ટેવાઈ જાય એ લોકોને એ બી છે ને વૃક્ષો ઉગાવવામાં ખુબ ઇન્ટરેસ્ટ રસપ્રદ હોય છે. ને વિશ્વ પર્યાવરણ દેશ આપણને આપણા કર્તવ્ય ની યાદ પણ અપાવે છે છોકરાઓ પણ યાદ રહે છે એ દિવસે આપણને રેલીઓ કાઢવી જોઈએ જે સરકાર કાઢતી છે જે પ્રમાણે સ્કૂલોમાં નીકળાય સરકારી સ્કૂલોમાં આ પ્રમાણે રેલીઓ પણ નીકળાતી છે ને વૃક્ષારોપણ અ અભિયાન પર્યાવરણ જાગૃતિ સેમિનારો પણ યોજાતા છે. સ્વસ્થ અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. શાળાઓ જેને તમારે કીધું ને બધી મોટી મોટી હમણાં તો સંસ્થા સરકારી હું. હમણાં તો મોટી મોટી પેલી પ્રાઈવેટ સ્કૂલોમાં પણ કોલેજોમાં પણ ને સંસ્થાઓ અને સરકારો મળીને પર્યાવરણના મહત્વને ઉજાગર કરે છે. ને પર્યાવરણ નું સંરક્ષણ માત્ર સરકાર અથવા ની જવાબદાર નથી પરંતુ દરેક નાગરિક નું આ નૈતિક કર્તવ્ય છે એ આપણને બધાને યાદ રાખવું જોઈએ કે દરેક નું આ કર્તવ્ય છે એકથી એક ખરાબ કરે એના લીધે આપણને બી એનું સઘ ના આપવું જોઈએ આપણને એનો સાકાર ના આપવો જોઈએ કે એ ખરાબ કરતો છે એ નિકાલ કરતો છે. એ કચરો ફેંકતો છે તો મેં એના લીધે મેં બી કચરો પેલું કરું એવું ન કરવું જોઈએ
બરાબર કીધું બેન તમે જે પણ વાતો કરી ને તે ખુબ જ સરસ કરી છે. વૃક્ષોની છે ને શીતળ છાયામાં પશુઓ ખેડૂતો અને વટે માર્ગો વિસ વિશ્રામ કરે છે. તેમજ બાળકો રમે છે વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેસ વિના ના મસ્તક જેવી ઉજ્જવડ લાગે છે. વૃક્ષો અહી આપણા જીવનમાં છે ને રંગબેરંગી ફૂલો તથા જાત જાતિના ફળો પણ આપે છે. અને વૃક્ષો વાવવાથી આપણે છે ને અ જમીનનું ધોમણ પણ અટ કાવએ છીએ અને તે પર વૃક્ષો વાવીને આપણેે છે ને પર્યાવરણનોો બચાવ સારી રીતે કરી શકીએ છીએ અને આગળ જો હું વાત કરું ને અ પર્યાવરણ વિશે તો છે ને આપડણે છે ને વૃક્ષો વાવીએે ને તો વૃક્ષોથી છે. શું છે કે ઇમારતી લાકડું અને બળતન પણ આપણને મળે છે. ને કેટલાક વૃક્ષો છે ને મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે પણ વપરાય છે. કેટલાક વર્ષો પૂર્વ આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા એ જંગલોમાં અનેક જંગલી પશુ પક્ષીઓ રહેતા હતા જંગલોથી એ પશુઓ અ જંગલોનું રક્ષણ પણ કરતા હતા તો આપડે જંગલમાં તો ખુબ જ સારા એટલે વધારે પડતા લોકો વૃક્ષો તો રાખે જ છે. પરંતુ છે ને કેટલાક લોકો વૃક્ષો કાપવાના અ કાપી નાખે છે અને તે આપણા માટે અ ખુબ જ બેકાર કહેવાય છે. પર્યાવરણ માટે ખૂબ જ બેકાર વૃક્ષો વાવાથી આપણા લોકોને સારી શ્વાસ મળે છે પવન મળે છે બધું મળે છે એટલે આપણે પર્યાવરણ ની જાળવણી માટે છે ને આપડણે વૃક્ષો તો વાવવું જોઈએ અને તે આપણા માટે ખૂબ જ સારું કહેવાય છે અને પર્યાવરણ ને દૂષિત ન કરવું એ આપણા બધાની ફરજ છે આપણે બધા એ મળીને આ પર્યાવરણ વિશે વાતો કરવી જોઈએ અને એકબીજાને સમજાવવું જોઈએ કે પર્યાવરણ આપણેે સારું રાખીએ દૂષિત ન કરીએ તો આપણા લોકો માટે આગળ આપણા માટે પણ બી સારું કેહેવાય ને આપણા છોકરાઓ માટે પણ સારું કહેવાય આપણા બધા લોકો એ મળીને અ પર્યાવરણને સારું રાખવું જોઈએ બેન તમે જે પણ કીધું છે ને મને મને ખુબ જ સારું લાગ્યું છે. અને તમે જે મારી જોડે વાત કરી ને તેના માટે આપનો ખૂબ ખુબ આભાર
બેન મને પણ સારું લઈ ગયું તમારો પણ આભાર.